હલો.
હા, કેમ છો? મજામાં.
હા, બસ મજામાં.
બોલો, બોલે આજે મિત્ર ની કેમની યાદ આવી, બસ, બસ મજામાં.
બસ મિત્ર ની. એટલે જ યાદ આવી કે, મિત્રતા વિશે આપડે કઈક વાત કરીએ. મિત્ર ની જ યાદ આવી છે તો.
બરાબર. ના ખુબ સારો છે, મિત્રતા તો તમારું શું કેવું છે? મિત્રો કેવા હોવા
મિત્રો તો એવા હોવા જોઈએ કે, આમ એમનામાં વિશ્વાસ પ્રેમ સહયોગ અને એકબીજાની લાગણીઓ સમજવાનો. એક સંબંધ હોવો જોઈએ. અને સાચો મિત્ર છે ને, ખાલી સુખમાં જ નહી પરંતુ દુઃખના સમયમાં પણ આપણી સાથે ઉભોય ને તેવો હોવો જોઈએ. અને આમ જોવા જઈએ ને, તો સાચો મિત્ર તો એજ છે કે જે. આપને છે ને, સાચો માર્ગ બતાવે, આપણી ભૂલો, પ્રેમ થી આપણને સમજાવે અને સ આપ આપણને જો સફળતા મળી હોય ને. તો તે ખુશ થાય. અને મુશ્કેલી ના સમયમાં એ આપણો પણ ના અને સાચી મિત્રતા છે ને, સ્વાર્થ પર નહી. પરંતુ વિશ્વાસ સન્માન ટકતી હોય છે, તમારે શું કેવું આ બાબત પર?
અ ખરેખરે. ના સાચી વાત છે કે, જે મિત્રતા જે હોય, સૌથી પહેલા તો વિશ્વાસ. વિશ્વાસ ખુબ જરૂરી છે કે, અમુક વાર આપણિત મુતમાં ફસ હોય. અને આપડી પાસે. મદદ માંગી ત્યારે કરવા જવાય કે, શું જોઈ જોઈએ છે? કેમ જોઈએ છે? એ વખતે આપણે એની પર વિશ્વાસ રાખવો જોઈએ. ખાસ રને, અમુક વાર પિસાની બાબતો માં કી ઘણી વાર એવું થતું હોય છે. પરંતુ એ વખતે આપણે એની પર વિશ્વાસ દાખવવો જોઈએ, અને બીજું તમે એક વાત કહી કે, મુસીબત ના સમયમાં જે જોડે આઈને ઊભો રને. એજ સાચું મિત્ર કેવાય ને કે, જયારે આપડો સારો સમય હોય. ત્યારે તો મહેફિલ સજેલી જ હોય, ત્યારે તો ઘણા બધા આપણા જોડે હોય જ.
કે મા કે આપને કોઈ સફળતા મળી જાય કે, આપણને કસા વસ્તુમાં સારું એવું. કોઈ ઈનામ મળવાનું છે કે, આપણે બહુ પૈસા વાળ છી, ત્યારે તો આપણી બધા આઇને ઊભા જ રહેશે, એમાં તો કોઈ નવાઈ નથી. પરંતુ જયારે બધું બગડે છે, જ્યારે બધું ખરાબ થાય છે, ત્યારે જે એવું કે ને. કે હા, તું ચિંતા તારી સાથે છું ભલે કોઈ હોય, હોય એને ખરુ મિત્ર કેહેવાય. પછી આપડા મુસીબત ના સમય દેખાય નહી ને, આપડા સારા સમય આવીને આપ ને આવું છે, ઘણા એવા હોય છે કે, આમ કોઈ દિવસ દેખાય. હોય, પરંતુ આપણે જયારે કોઈ વસ્તુ અચીવ કરી કે, લાઈફમાં સારી ઇવેન્ટ થાય. ત્યારે તરત દેખાઈ જશે, ત્યારે તર તરત આપણને બોલાવશે એમ. એવા જે લોકોથી છે, એ લોકોથી દૂર રહેવું જોઈએ. આ તો બચ્ચી ખાસ મતલબ બન જે આપણા ખરેખર ના મિત્રો છે, અને એવું નથી હોતું. ખા બહુ સ્ટ્રેંથ કહેવાય એમ એક મિત્ર હોવો જોઈએ સાચું એવું હોય છે કેવાય કે અ ફ્રેન્ડ ટુ ઓપોલીજ અ ફ્રેન્ડ ટુ ફન બધાનું જરૂરી નથી તમારી પાસે એક છે જે બધા ને ટક્કર આપી શકે છે બધાકે છે તમારે જોડે ઊભું રે તમને જ્યારે જરૂ હોતી એ જ જરૂરી છે.
હા એકદમ સાચી વાત કરી તમે. અને ઘણા લોકો છે ને માત્ર ઓળખાણ માટે જ આપડી સાથે મિત્રતા બનાવે તમે આ કીધું એમ. પણ સાચો મિત્ર સાચા મિત્રો તો છે ને આપડી પાસે ખુબ ઓછા હોય. કે એક મિત્ર હોય ને સાચો મિત્ર તોય બહુ થઈ ગયું એમ. કે મિત્રતા છે ને સમય વિશ્વાસ અને સારા વર્તનથી ખૂબ મજબૂત બનતી હોય અને એમ વિદ્યાર્થી જીવનમાં છે ને મિત્રતાનું મહત્વ ઘણું એવું હોય છે કે અહ છે ને વિદ્યાર્થી જીવનમાં તો અભ્યાસમાં મદદ કરે. સાથે સાથે બધું શીખવાડતા રહે નવી બાબતો આપણને સમજાવતા હોય. અને મુશ્કેલ સમયમાં આપણને હિંમત પણ આપતા હોય. અને સારા મિત્રો છે ને જીવનને આપડે આનંદમય પણ બનાવતા હોય છે. અને જો ખોટી મિત્રતા આપણને છે ને ઘણી બી નુકસાન પામે છે. જો આપણને અહ જો મિત્ર છે ને ખરાબ અ-આદતો તરફ આપણને લઈ જાય કે આપડો અભ્યાસ દૂર કરાવે અથવા આપણને ખોટા નિર્ણય લેવા માટે પ્રેરણા કરે તો એ મિત્રતા છે ને આપણને નુકસાનકારક હું તો એમાં જ માનું કે જો આપડો મિત્ર હોય ઓ એ આપણને એવું કે આપડ આ કે આ બધી ખરાબ આદત તો તરફ આપણને લઈ જાય તો આપડે ઉપરથી એને પ્રેરણા આપવી જોઈએ કે આ બધ ધુ છે ને આપણા માટે નુકસાનકારક છે આપડે આવવું નહી આપડે છે ને અભ્યાસ કરીશું ને પછી આપડે થોડું વધારે અહ સારું એવું આપડે આ કામ કરી શકીશું. ખરાબ આદતો તરફ આપડે જવું ના જોઈએ એમ અને મિત્રતા છે ને લાંબા સમય સુધી આપડે ટકાવી રાખવી હોય ને તો એકબીજા વચ ચે વિશ્વાસ ખુલ્લી વાતચીત કરવી જોઈએ. અને એકબીજા નો આદર રાખવો જોઈએ અને જો મિત્રતા છે એટલે આપડે ઝઘડો તો થવાનો ગમે તેવો પણ નાનો મો નાનો હોય કે મોટો હોય પણ ઝઘડો તો થતો રે પન એકબીજાને છે ને ક્ષમા કરવાની ભાવના હોવી જોઈએ. એકબીજાને માફી કર થોડાક સમયમાં હાત ઝઘડો તો બધા વચ્ચે થતો હોય પણ આપડે માફી કરવાની પણ ભાવના રાખવી જોઈએ. અને આજકાલ તો બધા સોશયલ મીડિયા થી પન નવા નવા સંપર્કો બધાના થતા હોય છે પરંતુ એ સંપર્કો તો છે ને ખાલી કહેવા પૂરતા ના પણ જે સાચી મિત્રતા તો છે ને આપડે એકબીજા જો દરરોજ વાત કરતા હોય કે વિશ્વાસ હોય એકબીજાનો એકબીજા પર અને દરરોજ હ મળ તા રેતા હોય કા તો ફોન પર કા તો કોલ પર ક્યા તો મેસેજમાં એ એવી રીતે મળતા હોય તો જ આપણી એ સાચી મિત્રતા હોય છે એમ.
હા એ તમે એક સાચી વાત કહી. એક બહુ તમે વાત કહી કે જો આપણે ખોટા રસ્તા આપણો મિત્ર જતો હોય ને તો આપણે એને રોકવો જોઈએ. અને અહ થાય છે પણ એવું. કહેવાય ને કે અહ એક જે સડેલી કેરી હોય લારીમાં તો એ બધી કેરીઓની જે બીજી કેરીઓ છે ને એને સડાવે. તો કહીએ કે હું થોડી ખરાબ માં પડવાનું છું. એ તો મારો મિત્ર છે, એ તો એને જે કરવું હોય એ કરે. પણ એ મારો મિત્ર છે. ના એવું ના ચાલે. તમારે જે તમારા મિત્રને પણ સમજાવવું જોઈએ, અને તમારે પણ સમજવું જોઈએ. જેવી રીતના મેં કહ્યું એમ, કે ક ખ ખોટી જે કેરી હોય આખા લારીની બીજી બધી કેરીને બગાડે. પણ એનાથી ઉલટું પણ થાય, કે એક જો ખો માં એક મિત્ર પડેલો હોય, તો બીજો મિત્ર એને સમજાવીને અને એમાંથી કાઢી પણ હકે છે. એની-એની જોડે એને સમજાઇ પણ શકે છે. તો આપણે એ શીખવું જોઈએ, એ કરવું જોઈએ. ન કે મિત્રને અહ જનરલી મિત્રતામાં બધા જે કરે છે એ માને છે એવું કે જો ફ્રેન્ડ બોલે, જે કરે એમાં હા માં હા મિલાઇ દેવી એનું જ નામ મિતતા એમ. પણ ખરેખર એવું નથી હોતું. આપણે ના કહી જ ના કહી શકીએ છે. ઉલ્ટા નો મિત્ર જ એને કહેવાય કે જે અહ હા, બધાની સામે જે છે એ ના કહે. પન બાજુમાં લઈ જઈ ને આપણને ધીમેથી ક્યે કે તું અહીયાં ખોટો છો. જ્યાં ખોટો છું, ત્યાં સમજાવે. આપણે જરૂર પડે ત્યારે આપ પણાં પર ગુસ્સો કરે, જરૂર પડે તો આપણે સમજાવે. ને ઈ બધી ખોટી લતો માંથી હોય તો બહાર કાઢે, અને ના પડ્યા હોય તો પડવા પણ ના દે. એવી જે હોય મિત્રતા રાખવી જોઈએ. અને બીજું તમે કહ્યું કે આજકાલ તો સોશિયલ મીડિયાના જમાનામાં જે છે એ મિત્રતા થઈ ગઈ છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે આજકાલ તો એક ક લાઈક, એક ફોલો કે એક સબસ્ક્રાઈબ માટે લોકો જે છે એ ઘણી અહ ફેક વસ્તુઓ દેખાડતા હોય છે. પણ ખરેખર એવું નથી હોતું. જે અહ સાચા મિત્રો હોય છે એ જે છે એ આવી રીતના સોશિયલ મીડિયાના ખાલી દેખાડા માટે નથી હોતા. અને અહ બીજી એક વસ્તુ તમે કહી એમ કે અહ દરરોજ વાતચીત કરવાથી અહ જે છે આપણને એકબીજા વિશે સમજણ પડે છે. હા સાચી વાત છે. પણ અહ કહેવાય ને કે અમુક વાર કેવું થઈ જાય છે કે આપણે કોલેજ માંથી નીકળ્યા હોય, કે સ્કૂલ માંથી નીકળ્યા હોય. તો આપણે આપણા બધા જે છે જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છે. પણ સાચો મિત્ર જે હોય એ તો-તો પણ ટકવાનો જ છે. એ કંઈ દરરોજ આપણે એ પણ એવું સમજે છે, કે ના લાઈફ બિઝી થઈ ગઈ છે કે આપણા મિત્રો જે છે એ હમણાં કામમાં હશે, પણ પછી ઘણા ઘણી વાર એવું થાય છે કે આપણે પાછું એમને જયારે કોલ કરીએ ને તો સેમ જેવા આપણે હતા ને આપણે એવા જ રહીએ છે. મિત્રો વચ્ચે સાચા મિત્રો વચ્ચે કશું બદલાતું નથી. સાચા મિત્રો વચ્ચે એવો કોઈ ભેદભાવ નથી આવતો કે તે મને ફોન એ તો જરૂર પડે ને ત્યારે આપણે મુસીબતમાં હોય ફોન કરીએન કે હા બોલ શું કામ
હા, એકદમ સાચી વાત કરી, તમેમ અને આમ જોવા જઈ ને. તો સારો મિત્ર છે ને, આપણે મુશ્કેલીના સમયમાં ઘણી એવી રીતે આપણને મદદ કરે કે. જયારે આપણે દુઃખી હોઈએ, આપણે નિરાશ હોઈએ કે કોઈ મુશ્કેલીમાં આપણે હોઈએ. ત્યારે સાચો મિત્ર આપણને સંભાળી લે છે કે, તું આપણને હિંમત કે તું ડરીશ નહી, હું તારી પ છું ક બી થાય, હું તારી જોડે જ છું, કઈ કશે નહી જઉં. ઘણી વખત છે ને, માત્ર મિત્રની હાજરી પણ આપડો ઘણો એવો મોટો સહારો બની જાય છે. અને સારા મિત્રો છે ને, આપણામાં સારા ગુણો વિકસાવે છે જેમ તમે કહ્યું એમ. કે એક સડેલી કેરી હોય, એ આખી લારીને. બધી કેરીઓને સડાવી દે છે, એવી રીતે જો એક કેરી સારી હશે ને, તો એ બધી એક બી કેરીને સડવા નહી દે, એટલે એવી જ રીતે મિત્રો માં કે એક મિત્ર સારો હશે ને, તો એ આખા ગ્રુપના મિત્રોને સારા એવા બનાવી દેશે, અને સારા એવા એનામાં બધા એ સારા એવા ગુણો બી આવીઈ જશે, અને જયારે ખોટી સંગત કે ખરાબ આદતો તરફ અમુક મિત્રો આપણને લઈ જાય તો, કેહેવાય ને, કે જેવી જેવી સંગ તેવો રંગ. એટલે મિત્રતા માટે છે ને, આપડે. પૈસા કે આપ આપણી પાસે કશો હોદ્દો હોવો એવું જરૂરી નહી હોત. એમ કે ઘણા લોકો એવું માને છે કે, આપડી જો પૈસા હોય. આપણો દેખાવ સારો હોય કે, આપણી પાસે કશો ખોદદો હોય. તો જ મિત્રતા સારી રે, એવું તો ક્યારેય હોતું નથી, મિત્રતા તો બધા એકબીજાનો. પ્રેમ સ્વભાવ અને લાગણી આ બધું જોઈને, જ મિત્રતા તો બનતી હોય છે. અને વિદ્યાર્થી જીવનમાં તો જોઈએ ને, તો મિત્રતા આગળ કીધું, એમ કે સારી એવી હોય છે. કે અભ્યાસક્રમમાં કા તો પરીક્ષા ના ટાઈમમાં એક બીજાને સારું એવું પ્રોત્સાન. સહન મળતું રહે. અને કોલેજ જીવનમાં તો ઘણી એવી સુંદર યાદો પણ મિત્રતા સાથે બનતી રહે છે. અને સાચા મિત્રો તો છે ને. એ તમારી આપણી સફળતા જયારે હોય ને. ત્યારે ઈર્ષા તો સેજ બી ના કરે, ઉપર થી એવું આપડા. પણ ખુશ થાય કે, આ હા, તને આ વસ્તુ સફળતા મળી, હું તો એટલો ખુશ થયો ને કે, મેં તો મારી મમ્મી ને કીધું મારા પપ્પા ને કીધું, અને મારા ઘરમાં બધા જ ખુશ થયા એવો હોવો જોઈએ. પણ એ મિત્ર જેવું હોય કે, આપણી પાછળ આપણી જ ખોટી વાત. તો કરતો હોય, એવો તો સહેજ બી મિત્ર હોવો ના જોઈએ. છેલ્લે તો બસ એટલું જ યાદ આવે છે. કે મિત્ર છે ને, એ આપણા માટે એક સુંદર ભેટ છે. એને આપણેે પ્રેમ વિશ્વાસ સન્માન અને સાચા દિલથી આપણે જાળવવો. જોઈએ, અને જીવનમાં આપડા સાચા મિત્રો હોય. તો એ આપડો ગમે તેવી મુશ્કેલી આઈ આવી જશે. એ આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢી જ લેશે.
હા, સાચી વાત છે.
સારું ચાલો, તો આ મિત્રતા વિશે તો જેટલી વાત કરી છે, એટલી ઓછી છે.
હા.
હા મૂકું તો.
હા આવજો.
આવજો.